સમય પ્રાંતિથી મળ્યા તારો ફોન આવ્યો ત્યારે જ મને થયું કે આજે તો બધી જ વાતો કરી લેવી છે
સાષી વાદ છે ઓફિસ અને ઘરના કામમાં તો જાણે આપણેે આપણી જાત ને જ પણ ભૂલી ગયા છે યાદ છે પેલા શાળા ના દિવસો જયારે આપડો એક કલાક, સુધી રસ્તા પર ચાલતા ચાલતા વાતો કરતા હતા
હા હાા એ પેલી છાસ વાળી ગલીમાં જઈને આપણે જે ગલોા ગોલો ખાતા હતા એનો સ્વાદ હજી પણ યાદ છે ત્યારે કોઈ ટેન્શન નહતું બસ હોમવર્ક પૂરું થઈ જાય એટલે દુનિયા જીતી લીધી હોય એવું લાગતું
ખરેખર હવે તો રવિવાર રાહ જોવામાં જ આખું અઠવાડયું નીકળી જાય છે પણ તારી જોબ કેવી ચાલે છે પેલો પ્રોજેક્ટ પૂરો થયો હજી બાકી છે
પ્રોજેક્ટ તો પૂરો થયો પણ બોસ નવા ટાર્ગેટ આપી દે છે ક્યારેક લાગે છે કે થોડા વિરામ લેવાની જરૂર છે પણ તારું શું છે તે જે પેલું નવું સ્ટાર્ટઅપ વિચાર્યું હતું એનું શું ક્યું
એમાં તો થોડી અઠ અટવાયેલું છે મૂળની રોકણ અને માર્કેટિંગ બંને સમજાવું અઘરું છે. ક્યારેક ડર લાગે છે કે નિષ્ફળ થઈ જઈશ તો. પણ મમ્મી કહે છે પ્રયત્ન કર્યા કર. હાર વગર ન માનવી જોઈએ.
હા, કાકીની વાત સાચી છે, તારામાં આવડત છે બસ થોડી ધીરજ રાખ, અને ઘરના સમાચાર શું છે ભાઈના લગ્નનું, કઈ નક્કી થયું?
હા હા હ, આવતા વર્ષે જનવરીમાં વિચાર છે, એટલે તો અત્યારથી બધી દોડધામ શુરૂ થઈ ગઈ છે, તારે તો લગ્નમાં વેલા આવું જ પડશે હો. કઈ બાનું ના ચાલે. ભલે
ચોક્કસ હું તો અત્યારથી જ મારા કપ્પ કપડાનું લિસ્ટ બનાવવા માડી ડીસ, હવ અ આપડે બવ ધમાલ કરીશું.
હા, તે તને ક્યારેક કેવું લાગે છે કે આપણે જે કરીએ છીએ એનાથી આપણને ખરેખર ખુશી મળે છે? મને ક્યારે પહાડોમાં જઈને શાંત તી થી રહેવા મને મન થાય છે.
દરેકને એવું લાગતું હોય છે. પણ જવાબદારીઓ પણ જરૂરી છે, મારું સપનું છે કે એકવાર આપણે બંને સાથે મળીને આખા ભારતનો પ્રવાસ કરીએ, કોઈપણ પ્લાન વગર બસ નીકળી પડીએ.
વાહ, આ વિચાર જ કેટલો સ સરસ છે. ચાલ આપડે અત્યારથી જ જે એના માટે થોડા પૈસા બચાવવાનું શુરૂ કરી. તો વર્ષના અંત સુધીમાં ક્યાંક તો જશ શું જ હ.
જોત જોતામાં ત્રણ કલાક નીકળી ગયા સુરજ પણ આથમવા આવ્યો છે, આજે તારી સાથે વાત કરીને મને સાવ હળવું થઈ ગયું.
પણ. આવી મુલાકાત તો વારંવાર થવી જોઈએ. ચાલ હવે નીકળયે. ઘરે બધા રાહ જોતા હશે.
પેલો પ્રવાસનો પ્લાન પાકો છે ને હો.
હા હા ચોક્કસ, તો અત્યારે સુધી જે સેવિંગ્સ કર્યું છે એનું કઈ રોકાણ વિચાર્યું છે મને તો આ શેર બજારમાં અને મેન્યુફે ફંડ માં બહ ખબર નથી પડતી પણ મમ્મી કહે છે કે માં રોકડ કરવું સુરક્ષિત છે.
સાચી વાત છે સોનું તો હંમેશા કામ લાગે છે. પણ અત્યારે તો જમાનો ડિજિટલ છે મેં થોડું એસઆઈપી શરૂ કર્યું છે દર મહિને થોડા પૈસા કપાય એટલે લાંબા ગાળે મોટું ભમણો ભેગું થાય આપણે અત્યારથી જ આ બધું. સમજવું પડશે નહીતર પછી પછતાવો થશે.
તે સાચું કહ્યું. ચાલ ને આપડે રહી. વાર પેલા નવા ખુલેલા મોલમાં જઈ ત્યાં મેં સાંભળ્યું છે. કે એક નવું ગુજરાતી થાળી ન રેસ્ટોરન્ટ ખુલ્યું છે આપણે ત્યાં જમશું અને શોપિંગ પણ કરીશું.
હા ત્યાંની રાગડા રગડા પેટીસ મને મોહનથાળ બહુ વખાણાય છે અને મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયું હા પણ શોપિંગ થોડું ધ્યાન રાખવું પડશે ગયા વખતે તે કેટલા બધા બિન. બિનજરૂરી કપડા ખરીદ્યા હતા.
હા હા હા અરે એ તો સેલ હતો ને, એટલે સ્ત્રીઓને સેલ દેખ. ખાય ને એટલે. બજેટ તો ભૂલી જ જાય છે પણ હા આ વખતે તે તો હું પાકું ધ્યાન રાખીશ. તું મને રોગ જે હો.
ચોક્કસ અને પે મનીષા ના શું સમાચાર છે ઘણા સમય થી એનો મે. જ કે કોઈ આવ્યો નથી તો એ કોન્ટેક્ટમાં છે.
હા અને વિઝા આવી ગઈ છે એ કેનેડા ગઈ છે આવતે મહિને જેની ફ્લાઈટ છે એ બિચારી ત્યાં જઈને સેટ થવા માટે બહ મહેનત કરી રહી છે આપણે તો અહં ઘરે બેઠા બધું મળી જાય છે. પણ બહાર જઈને એક એકલર એવું બહ અઘરું છે.
ખરેખર પોતાની માતૃભૂમિ અને ભાષા છોડીને જવું એટલે હિંમતનું કામ છે આપણે તો અહીંયા ગુજરાતીમાં ગમે તેટલી વાતો કરીએ પણ ત્યાં તો એને અંગ્રેજીમાં જ માથાકૂટ કરવી પડશે.
હા સાચું. ચાલ હવે સાત સાંજે જે. મોડું થાય છે તું ઘરે જઈને મને મેસેજ કરજે પોહોચી ગઈ અને રવિવાર ટાઈમમાં તું કાલે નક્કી કરીને કહીજે.
હમ ચોક્કસ અને તને યાદ છે પેલો આપણો કોલેજનો અસાઈમેન્ટની ફેસ્ટ આખું વેકેશન આપણે વલિયર તરીકે દોડધામ કરી હતી મને તો હજી પેલો દિવસો યાદ આવે છે જ્યારે. આપણે મોડ સુધી મોડે સુધી કોલેજમાં રોકાતા હતા.
હા. અને પેલું માર્કિન મેરીરી ટ્રેવલ વાળું ફિલ્ડ પ્રોજેક્ટ આપણે રિપોર્ટ બનાવવા માટે કેટલી બધી જગ્યાએ રખડ્યા હતા ત્યારે તું કેહેતી હતી ને કે તારે જ્વેલરી બિઝનેસ વિશે. વધુ જાળવું છે.
સાચી વાત છે તે અનુભવ તો ખરેખર કામ લાગ્યો હવે જય્યારે હું અઉન્ટ જોઉં છું ત્યારે મને બધી પ્રેક્ટિકલ વાતો યાદ આવે છે. આપળા ટીચર્સ પણ કેટલા સારા હતા ખાસ કરીને પેલા ટ્યુશન વાળા સર જેમના બર્થડે પણ આપળે આખો ક્લાસ શણગાર્યો હતો.
હા એ દિવસ કેટલા નિર્દોષ હતા, અત્યારે તો આપડે જીડીપી, ઇન્ફ્લેશન અને ટેક્સની વાર્તો જ આપ અટવાયેલા છે, પણ તું હજી ફોટોગ્રાફી પણ કરે છે પેલી સૂર્યાસ્ત વાળી તારી તસવીરો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હતી.
હા ક્યારેક સમય મળી ત્યારે કેમેરો ઉઠાવી લઉં છું મને પેલા ગોલ્ડન લાાઈટ અને શેડોઝ વાળા ફોટો પાડવા બહ જ ગમે છે, એમાં જે ડ્રમ અ ડ્રામેટિક લુક આવે છે ને એની વાત જ કઈક અલગ છે તારે જોવું હોય તો હમણાં જ બતાવું.
ચોક્કસ. પણ હવે મને મોડું થાય છે એટલે તું મને વોટસપ પર મોક મોકલી દેજે મારા ઘરે જઈને હું મમ્મી ને રસોઈમાં પણ મદદ કરાવાની છે ને, અને હા પેલા ભાઈ ના આલ્બમ માટે પણ તારે ફોટા સિલેક્ટ કરવાના હે.
એમાં કઈ કહેવાનું હોય, એ જવાબદારી મારી ચાલ હવે અ અંધારું થાય અ થવા આવ્યું છે આપણે ત્રણ કલાક થી ગપાસઅ સેશન અહી પૂરો કરીએ, પણ જલ્દી ફરી મળીશું. ફોનમાં વાત મળીએ હવે.
હા એ બીજું કે તને યાદ છે પેલા એકાઉન્ટમાં ફ્રેશમાં આપળે કેટલી બધી પાણીપુરી ખાધી હતી અને પછી રાત્રે આપળે બધાને પેટમાં દુ દુખાવોહ થતો હતો.
અને પેલા, વોલેન્ટિરિંગ તરીકે બિલા લગાવાની આપળે આખા કોલેજમાં કેવી શુંરોફ જમાવતા હતા પણ હવે તો રસો રસોઈ બનાવીને પણ એક મોટો ટાસ્ક લાગે છે મમ્મી કહે છે કે મારે હવે થોડું શીખવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. મે હમણાં જ પનીર અં ઘરા બનાવતા શીખ્યું છે. તું એક વાર ઘરે આવ ને તો હું મારા હાથે બનાવીને જમાળીશ. અને હા પેલા ઇન્સ્ટાગ્રામા પર તે જે સિનેમેટિક ફોટો મૂક્યા હ તા ને એમાં લાઈટિંગ કેટલું સરસ હતું.
અરે એ તો બસ ગોલ્ડન કલાક કલાકનું જાદુ હતો, મને પેલા સૂર્યાસ્ત સમયે જે લાંબા પરછાયા પડે ને એવા ફોટા પાડવા બહુ ગમે અને ખબર છે ને મારે એકવાર પ્રોફેશનલ ફોટો શૂટ કરવું છે, જેમાં તું મારે રી મોડલ બનીશ.
અરે ના રે ના, મેં તો કેમરા સામે શરમ આવે છે મને પણ હા તું કહીશ તો હું ટ્રાય કરીશ પણ આ બધી દોડધામમાં આપળે આપળી જૂની હોબીસ ભૂલી ગયા છે. એવું નથી લાગતું?
લાગે તો છે એટલે જ મેં નક્કી કર્યું છે કે દર રવિવારે થોડો સમય હું મારી ડાયરી લ લખવા માટે અને ફોટોગ્રાફી માટે કાઢીશ, તું પણ તારું પેલું પેન્ટિંગ કરી શરૂ કર ને.
જોઈશ શું અત્યારે તો ભાઈ નું લ લગનની તૈયારીમાં જા આખા મગજ પર સ સવાર છે, પેલું અક્ષય જ્વેલસ ના આપળે ને નેકલેસ જોયા હતા ને એ મમ્મી ને બો ગમ્યા જે કદાચ આપડે એજ ફાઈનલ કરશું.
એ ડિઝાઇન ખરેખર યુનિક હતી જો જે તારા ભાઈના લગ્નમાં આપણે આખી કોલેજની ગેંગ ભેગી થઈને કેવી ધમાલ કરીશું મેં તો અત્યારથી જ પેલા મેકિંગ મેમરીઝ વાળા ટ્રાવેલ એજન્ટ પાસે હનીમૂન પેકેજની ટી તેલ પણ મંગાવી લીધી છે.
વાહ વાહ તું તો બઉ એડવાન્સ ચાલે છે પણ સાચું કવું તારી જેવી ફ્રેન્ડ હોય ને એટલે કોઈ ટેન્શન જ નથી રેતી.
ચાલ હવે બહુ વખાણ ના કર હવે સાચે જ અંધારું થઈ ગયું છે મમ્મી નો ફોન આવશે ને એ પેલા હું નીકળું તું મને પેલી નવી રેસીપીની વિડીયો મોકલજે.
ચોક્કસ તું પણ પેલા ફોટા એડિટ કરીને મને મોકલજે.
અને તેને પેલું યાદ છે જ્યારે અક્ષય જ્વેલર્સની મુલાકાત લીધી હતી ત્યારે તે પેલી હીરાની વીટી જોઈને કહ્યું હતું કે તારા લગ્ન તારે એવી જ જોઈએ છે મને તો હજી તારો એ ચહેરો યાદ છે.
અરે હા એ તો બસ સપનું હતું પણ ખરેખર એ લોકો લોકોનું કામ કે એટલું ચોકસાઈ વાળું હતું ને કે પેલી મુલાકાત પછી એને સમજાયું કે જ્વેલરી બિઝનેસમાં કેટલી મહેનત અને કલાકની જરૂર હોય છે. તારો પેલું અને તારો પેલો રિપોર્ટ તો સર તને બો ગમ્યો હતો ને.
હા રિપોર્ટ તો બોજ ગમ્યો હતો સરને ચાલ હવે મમ્મી નો ફોન આવી ગયો હવે ઘરે જવું પડશે.